હેલો.
શું કરે છો ભાઈ?
કઈ નઈ બેસી રહેલા ભાઈ તમે કેમ છો મજામાં?
એકદમ મજામાં કેમ છે હમણાં કોલેજ વોલેજ જાય કે પછી ઘરે જ બેહિરય?
હમણાં તો ઘરે જ છે કારણ કે કોલેજમાં હમણાં વેકેશન ચાલી રહ્યું છે તો બસ ઘરે જ મજા મારી રહ્યા છે. હમણા અમે વોટર પાર્ક પણ ગયા હતા પરંતુ કઈ ખાસ મજા ના આવી હમણાં.
હા વાત બરાબર છે તમે મને જણાવ્યું હતું કે વોટર પાર્ક અમે જવાના છે અને મને બોલાવ્યો પણ હતું પરંતુ જે કારણોસર અંગત કારણોસર મેં આવી નહી શક્યું હતું અને મારે આવું પણ નહી હતું કારણ કે અમારા જે ફેમિલી મેમ્બર છે તેમની સાથે હું એટલે દમણ ગયા આવ્યું હતું ત્યાં ફરવા માટે ત્યાં અમે ખુબ જ મજા કરી પરંતુે આ હમણાં જે વૈકેશન ચાલી રહ્યું છે એમાં શુ છે તમારું રિજલ્ટ આવ્યું કે નહી આવ્યું હમણા.
હા હમણાં વેકેશનમાં રીઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ ખુબ જ સારું આવ્યું મારું તો મે તો ખુબજ વધારે એવો ખુશ પણ થયો અને ઘરના પણ વધારે ખુશ થયા તેથી કરીને રીઝલ્ટ તો ખુબ જ સારું આવ્યો પરંતુ જે નાનપણમાં રિઝલ્ટ આવતું હતું અને નાનપણમાં જયારે આપણે ઘરે રિઝલ્ટ આવીને બતાવતા હતા એ વાત જ કઈ અલગ હતી. શું કેવું ભાઈ તમારે?
હા એ વાત તો સાચી છે હમણાં મારુપણ રીઝલ્ટ આવ્યું પણ એટલું સારું નહીં આવ્યું અને હું રીચેકિંગ કરાવવા ઈચ્છી રહ્યો છું અને તમે જેમ બાળપણની જે વાત કરી એ પણ મને ગમે અને બાળપણની ખાસ વાત કરવા માટે હટ અમને કોલ કર્યો છે કે બાળપણમાં મને આજે આપણે ઘણા બધા ફોટા મેમે જોયા આપડા નહીં પરંત જે અમારા બાળકો છે તેમના અમે ફોટા પાડેલા હતા તે જોયા તો અમને એવું થયું કે અમારા જે બાળપણ હતું એના અમે પણ ફોટા પાડેલા હતા તો આજે કેટલું સારું પડતી કારણ કે અમે જયારે નાના હતા ત્યારે ફોન ની સુવિધા નહી હતી એટલે હતી પણ નોકિયા ના જે આ કેમેરા ન હોય કે એ બધીની સુવિધા ન હતિ ખાલી કોલ આપણે એકબીજાને કરી શકીએ પરંતુ આ બધા ફોટા જોયા અને મને એટલું ગમ્યું કે અમે પણ હતા જ અમે પણ ખુબ જ ધમલ કરતા હતા તે અમે જો ફોટા પાડતા તો ખુબ જ મજા આવતી અને અમે આજે સાથે બેસીને જો જેમ કે આપણે લખોટી રમતા હતા. તમને એ પણ યાદ હશે કે આપણે લોકોખો રમવા અમે તમારી ગરબાજુ આવ્યા હતા અને કેટલીક લખોટી અમે હારી પણ ગયા હતા અને કેટલીક વાર લખો અમે જીતી પણ ગયા હતા તમને શું તમે આપણી સાથે જે રમેલા નાનામાં નાના બાળપણમાં એ તમને કોઈ વાત યાદ છે?
હા ભાઈ મને એ વાત હજુ પણ યાદ છે કે જયારે આપણે ક્રિકેટ રમમાં સાથે ગયા હતા અને ત્યારે એક બોલમાં છ રન જોતા હતા અને તમે છ રન મારી દીધા હતા તો ત્યારે ખુબ જ એવી મજા આવી હતી અને છેલ્લા બોલ પર જીતવાની કઈ અલગ જ ખુશી હતી ત્યારે અને આપણા જયારે દસ રૂપિયાની મેચ પણ આપેલી હતી તો ત્યારે આપણે એટલા કૂદયા હતા એટલા કૂદયા હતા જ્યાં ત્યારે વધારે જ મજા આવી હતી દસ રૂપિયાની મેચ હતી પરંતુ ખુબ જ વધારે એવી મેચ મેચમાં રમવાની મજા આવી હતી અને ત્યારે આપણે બધા દસ લોકો સાથે મળીને પેપ્સી પીઢી હતી તે મને હજુ પણ યાદ છે અને તે જગ્યાએ જાઉં તો તે જગ્યા મને હજુ પણ યાદ આવી જાય છે કે ત્યારે આપણે બધા મળીને સાથે ત્યાં ત્યાં પેપ્સી પીધેલી અને બધા તે વ્યક્તિઓની યાદ આવી જાય છે જે વ્યક્તિઓ સાથે આપણે ત્યારે ક્રિકેટ રમેલા અને ખુબ જ એવી વધારે મજા માણેલી
હા એ તો મને પણ યાદ છે અને આપણે હાતે સ્કૂલમાં હતા ત્યારે ક્રિકેટ રમેલા અને કબડ્ડી પણ રમવામાં આવી હતી અને કબડ્ડીમાં આપણે પહેલા નંબર આવ્યો હતો પરંતુ એક મુસીબત થઈ ગઈ હતી કે આપણો જે મિત્ર હતો તેમના ઉપર જે આપણે એમને જે રેડ મારવા મોક એટલે કે એમ તાવ આવ્યો હતો એમનો ત્યારે એ ગયો હતો ત્યારે એમના હાટ પર ખૂબ જ વજન આવી ગયો હતું અને હા્ટમાં થોડુંક ક્રેક આવી ગયું હતું જે દુખદ ઘટના પણ હતી પરંતુ અમને ખૂબ જ મજા આવી હતી એટલે કબડ્ડી ખો ખો એ બધું રમવાની અલગ જ મજા હતી અને તમને એ પણ યાદ હશે કે આપણે જે લાસ્ટ બેન્ચ પર બેઠા હતા ત્યાં આપણે એક વાર શું થયું કે આપણે વાતો કરતા હતા અને વેફરા ખાતા હતા તો આપણા સર દ્વારા આપણને જોઈ પાડવામાં આવ્યા હતા અને આપણને સજા પણ કરવામાં આવી હતી અને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા ક્લાસ અને જયારે આપણે બહાર ઉભી રહ્યા હતા ત્યારે પણ જે પીટી ના શિક્ષક આવ્યા હતા તેઓ પણ આપણને મારી ગયા હતા, એ દિવસો તમને હજુ યાદ છે કે તમે એ દિવસો ભૂલી ગયા છો?
ના ભાઈ એ દિવસો તમે ક્યારેય નહી ભોલી શકૂ અને જે પીટી સર હતા તે આપણા ખુબ જ સારી રીતના મિત્ર પણ બની ગયા હતા, અને તેઓ સાથે રમવાની કઈ અલગ જ મજા આવતી હતી તેઓ સાથે ખબર કે આપણે એકવાર ખો-ખો પણ રમેલા અને ત્યારે આપણે બધા સર લોકો અને સ્ટુડન્ટ વરસીસ સર થઈ ગયેલું હતું અને આપડે સ્ટુડન્ટ લોકો જીતી ગયેલા હતા અને આપણે ખુબ જ વધારે એવા કૂદેલા હતા ત્યારે તે હજુ પણ મને યાદ છે, અને ખુબ જ એવી મજા આવે છે તે બધી યાદો જયારે યાદ કરીને હું અમને એક મારા બીજા મિત્રો સાથે પણ મળેલો હતો તો ત્યારે પણ અમે આ બ આ વાતો કરતા હતા અને આ બધી વાતો કરતા કરતા અમુકદાખી ઇમોશનલ પણ થઈ જવાય છે. કારણ કે કેટલીક બધી એ નાનપણની યાદો તે હજુ પણ મને યાદ છે, અને તે બધી યાદો બધી વાત કરવાથી અલગ જ વધારે આનંદ થઈ જાય છે.
તમારી વાત એકમ સાચી છે, અને આપણે મને હજુ પણ એ દિવસ યાદ છે. જ્યારે આપણે સાથે લાસ્ટ બેન્ચ પર તો બેહતા હતા પરંતુ આપણે ક્લાસના ટોપર હતા, એટલે કે આપણા જેવું આપણે જે અવ્વલ દરજ હતું તે આપડો જે અવ્વલ દરજ્જ કોઈ આજ સુધી હાસિલ નહીં કરી શક્યો કારણ કે આપણે જે કોમર્સ ફિલ્ડમાં હતા. તેમાં શું છે આપણે ગણતરીની વિષય અને આપણને તો ખુબ જ આવડતા હતા અને અમુક દાખલા મને નહી સમજ પડે કે મેં સર ને પૂછવા કરતાં તમને પૂછતો હતો કારણ કે તમારે તમે મને સરતાથી સમજાવી શકતા હતા, અને જયારે આપણે એક્ઝામ આપી ત્યારે થોડું ઘણું ઘરનું દબાણ અને જે ફેમિલી અને જે આપણા સગા સંબંધી હોય છે. તેમના પ્રેશર થી આપણે થોડો ઘણું માર્ક ઓછા આવશે એમ વિચારતા હતા એ રીતે એઝામ આપવા ગયા હતા, પરંતુ એઝામ ન પેપર તદ્ન સેલુ નીકળ્યું હતું અને મારા માર્ક પણ આમ સો માં થી નેવું અને એક માં અથાણું આવી હતા અને તમારા માર્ક પણ જે અઉન્ટ સબ્જેક્ટ છે તમારો સો માંથી સો અને સ્ટે પણ સો માથી સો આવી ગયા હતા એટલે તમને પણ ખુબ જ આનંદ થયો હતો અને મને પણ ખુબ જ આનંદ થયો હતો તમે શું કર્યું ત્યારે? તમારી ઘરે કેવો ખુશીનો માહોલ તો હશે ને કે તમારે આટલા માગ આવ્યા સો માથી સો અને તમારા પંચાણું ટકા આવ્યા જે આખા આપણે જે ગુજરાત આપડો જે દેશ છે. તે આપણે રાજ્ય છે તેમાં તમારે સૌથી પ્રથમ નંબર આવ્યો હતો તમારા ઘરે પણ કઈ અલગ જ ખુશીનો માહોલ હ હતો હશે ને ત્યારે?
હા ભાઈ કારણ કે હું રાજ્યમાં પ્રથમ આવ્યો હતો જેથી કરીને મારા ઘરે તો ખુબ જ વધારે એવો ખુશીનો માહોલ હતો અને ઘરના બધા સગા સંબંધીઓ પણ ઘરે આવ્યા હતા મને અ આનંદ આપવા માટે કે ભાઈ ખુબ જ વધારે મહેનત કરી છે તું એ. આ બધું ડીઝવ કરે છે. જેથી કરીને હું ખુબ જ વધારે એવો ખુશ થઈ ગયો હતો મને નહી લાગતો હતો કે મે એટલા બધા માર્ગ પણ લાવી શકીશ પરંતુ મારી મહેનત ખુબ જ વધારે હતી, જેથી કરીને મારા એટલા બધા માર્ક આવી ગયા અને મારા ઘરના લોકો ખુબ જ વ વધારે એવા ખુશ થઈ ગયા હતા, જેથી કરીને મને તેઓએ ગિફ્ટ પણ આપ્યું હતું જેમકે ત્યારે મારી પર કોઈ ગાડી ન હતી પરંતુ ત્યારે તેઓએ મને એક ગાડી ગિફ્ટમાં આપી હતી, જેથી કરીને મને ખૂબ જ વધારે એવો આનંદ થયો અને મને એ ગાડી પણ જોતી હતી તો તેઓ મને ગિફ્ટમાં ગાડી આપી મને ખુબ જ વધારે એવું સારું લાગ્યું અને ઘરના મમ્મી-પપ્પા લોકો પણ ખુબ જ વધારે ખુશ હતા.
હા તમારી વાત સાચી છે અને લાગે પણ એવું પણ લાગે છે કે તમને ખુશી થવી પણ જોઈએ એ પણ સારી બાબત છે અને મારી સાથે એક એવું બનાવ બન્યું આપણી સાથે કે એન્યુઅલ ડે હતો ત્યારે કોલેજમાં ત્યારે આપણે ભાગ લીધો હતો એન્યુઅલ ડેમાં તેમાં આપડો પ્રથમ ક્રમ આવ્યો હતો. જેને કારણે આપણને એટલા બધા ઈનામો મળ્યા હતા અને કેટલાક અધિકારીઓ આવ્યા હતા તેમના દ્વારા આપણને પૈસાઓ પણ આપવામાં આવ્યા હતા. જે પૈસા આપડે ત્યારે સ્કૂલમાં જમા કરી દીધા હતા પરંતુ, જે પૈસા મળ્યા તેની જે ખુશી હતી સ્ટેજ પર બોલાવી ને કેટલા જ એમના સ્ટુડન્ટો આવ્યા હતા એમના પેરેન્ટસ હતા. અને એ બધાને જોયું અને એટલી ખુશી થઈ એમને એ એ ખુશી મે તમને શબ્દોમાં કહી ન શકું એ ત્યારે શું છે, જે ફોન છે કે પછી કેમેરા એવ કઈની સુવધા પણ ઉપલબ્ધ એટલે અમે રે વિડીયો રેકોર્ડ નહી કરી શકીએ. કે અમારા ફોટા પણ નહી પાડી શકે. અને બાકી આપડે ફોટા પડતાને આપણે જોતે. જે નાટક કરેલું એમાં તમે જે આપડણે મેં જે ભિખારીને રોલ કરો તમે જે અમીર હોય તે રોલ કરો, અને એમાં આપડણે શીખાવ્યું કે દેશને આપણે કેવી રીતે વિકસિત કરવો, જોઈએ તે બાબત મને જોઈને હજુ પણ એ નાટક તો આખું મગજમાં યાદ આવ્યા કરે છે અને, મારી આંખ સામે આવ્યા કરે છે. શું તમે એવું કોઈ બીજી કોલેજમાં ગયા ત્યાં કોઈ એન્યુઅલ ડે કે પછી તમને કોઈ એવો પ્રસંગ બન્યો છે, કે તમને પરફેક્ટ યાદ રહી ગયો હોય એવો.
હા ભાઈ આપણેે જે નાનપણમાં જે નાટક કરેલું હતું, એ તો મને યાદ જ છે પરંતુ હમણાં જે એન્યુઅલ ડે અમારા કોલેજમાં ગયો ત્યારે પણ અમે એક ડાન્સ પણ કર્યો અને તે ડાન્સ પણ ખૂબ જ એવો સારો રહ્યો જેથી કરીને અમને પણ ખૂબ જ વધારે એવા ઈમા ઈનામ મળ્યા. પરંતુ, કોલેજ વાળા એ તે માંથી અડધા ઉપરનું ઈનામ લઈ લીધું અને અમને ખુબ જ વધ ઓછું ઈનામ આપ્યું જેથી કરીને અમે ખુબ જ વધારે એવા નિરાશ પણ થયા, પરંતુ અમારું જે વિડિયો ઉતારવામાં આવ્યું હતું તે ઇન્ટરનેટ પર ખુબ જ વધારે એવો વાયરલ ગયો, જેથી કરીને અમને ખુબ જ વધારે એવી સાાબાાસઓ મળી, અને અમને ખુબ જ વધારે એવા પૈસાઓ પણ ત્યાંથી આપવામાં આવ્યા જેઓ એ અમારું વિડીયો જોયું, જેથી કરીને આપણે આ બધું નાટક ને બધું ઉતાર્યું અમે વિડીયો, તો આપણને ત્યારે પણ ખુબ જ એવું સારું રેતે એવું મને લાગે છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને વિડીયો હાલમાં તો શું છે બધા એ જ આધુનિક કે આવી ગયા છે, અને આધુનિક યુગ મને પણ ગમે છે પરંતુ પોડુસન પ્રમાણ એ વધી રહ્યું છે, જેના કારણે અને આપણું જે બાળપણ હતું ત્યારે કેવું હતું જે ઉનાળાનું વેકેશન એ તો બધા ન ફેવરેટ જ હોય છે. જે બાળકો હોય છે તેમને ઉનાળાનું વેકેશન જો નઈ યાદ હોય તો એમણે પોતાનું બાળપણ એવું કહેવામાં આવે છે કારણ કે આપડણે શું છે, ઉનાળાના વેકેશન પડે એટલે આપણે નહેરમાં નાવા જવાનું કાંટો તળાવય કાંટો આપણાજુબાજુબા નદી હોય, એમાં ના હોવા જવાનું આપણે નકી ફિક્સ હોય છે અને આ કેટલીક વાર પ્રવાસે પણ જઈએ છે બ મિત્રો ભેગા મળીને અને આ ઋતુ ફાવે છે, ઉનાળી ઋતુ એક કેરી અને જાંબુની ઋતુ છે તો લોકોની વાડી માં આપણે કેટલીક વાર કેરી ચોરવા માટે પણ ગતા, અને કેટલીક વાર પકડાઈ પણ જતા પણ શું છે આપણા જે કુટુંબ ની હોય એવું ક વાડીમાં જતા, અને નાના હતા એટલે વળત પણ નહી અને ખુબ જ મજા પણ આવી, અને નહેર માં પણ નવા જતા કેટલીક વાર આપણે આમ તણાઈ જવાનો પણ ભય રહેલો હતો, પરંતુ શું છે આપડે જે વડીલો સાથે જ એટલે એ લોકોને સાર એવો તરવાનો અનુભવ છે, એટલે અ મજા આવતી, અને હાલમાં અમને પણ તરતા શીખી ગયા છે, અને એ જીવનમાં ખુબ જરૂર છે, કારણ કે એ ગમે ત્યારે એની જરૂર પડી શકે છે. અને અને ખાસ જે ઉનાળાના વેકેશનની જે ખાસ રમત હોય છે એ છે લખોટી. અને લખોટી જો તમે નહી રમ્યા હો, તો બાળપણમાં તો તમે એમ બાળકોણ જીવ કેહેવાય નહી કારણ કે લખોટી એ તો ઉનાળાની એમ પ્રિય અમર જેવી બની ગઈ છે કે અમે પણ વિચારી છીએ કે પરીક્ષા આપતા આપતા પણ વિચાર આવે છે, કે જ્યારે પરીક્ષા પટે અને અમે લખોટી રમવા જઈએ એક બીજાને ત્યાં, અને લખોટી જીતીએ એટલે ખુબ જ મજા આવતી અને આજે તો આજના બાળકો તો ફોન માં જ બધું રમી રે છે લખોટી માની બધી એપ જ ફોનમાં આવી ગઈ છે, ફોનમાં જ લાગી રે છે. તમારી બાજુ કેવું છે તમને એ દિવસો યાદ તો આવતા હશે, એ તો મને ખબર છે, પરંતુ શું છે, તમારી બાજુ ફોન માં જ લાગી રહ્યા છે કે બાળકો પણ લખોટીને એ રમે છે?
ના ભાઈ અમારા અમાં તો બધા જેટલા પણ બાળકોને હું જો એ બધા ફોનમાં જ લાગી રહેતા હોય છે, જેથી કરીને હમણાંનું જીવન મને ખુબ જ એવું સારું નથી લાગતું, કારણ કે આપડણે જયારે હતા, ત્યારે આપણે ખુબ જ એવી મજા માણેલી અને એક એક વસ્તુ યાદ છે પરંતુ હમણાં તો બધા બાળકો ફોનમાં જ લાગી રહે. હમણાં બહુ જલ્દી દિવસ વીતી જતા હોય એવું લાગે છે, અને ફોનમાં જે કાલે જોયેલું એ બધું વસ્તુ આજે યાદ નથી રહેતું પરંતુ જે, એક્ટિવિટી આપણે જે કરેલી તે એક એક્ટિવિટી આપણને હમણાં સુધી યાદ છે જેથી કરીને મારું બાળપણ તો ખુબ જ સારું વિતવ્યું હતું એવું મને લાગે છે. હ.
હા તમે જે બાળપણની વાત કરી એના કારણે મને પણ આંખ માં આંસુ જેવો આવી ગયા કારણ કે બાળપણના જે દિવસો હતા તે યાદ આવી ગયા, અને હું ડવા એવીવીવી ઈચ્છા થાય છે કે હું બાસો નાનો થઈ જાઉં, મને બાળપણ મળે જ એ રહ્યો અને આટલી જ વાત કરીએ, અને થોડાક વાત આપણે બીજા વિડીયો માટે પણ. એ અને બીજી વાર પણ આપણેે જયારે વાતચીત કરશું ત્યારે બીજી બધી ઘણી બધી વાતો કરશું, હાલના હું કામમાં છું, એટલે આપણે મળીશું ત્યારે વાત કરશું ચાલો મળીએ.
હા, ચાલો મળીએ ભાઈ.